હાય સ્નેહા તો આ ફોટોમાં કેટલી મસ્ત ું વાગે છે એડિટિંગ જાતે કર્યું કે કોઈ પ્રોફેશનલ પાસે કરાયું
એ તને ફોટો લાગ્યો મારો ના રે તો એ આય છે.
હા
હા ને તો
વાહ તો જાદુ છેવું આ તો જાદુ જ એવું છે આજકાલ તો આ એઆઈ બધા જ છવાઈ ગયું છે ને કાલે જ હું યુટ્યુબ પર જોતી હતી કે એઆઈ હવે રસોઈની રેસીપી પણ આપે છે અને આપણા મૂડ પ્રમાણે મ્યુઝિક પણ વગાડ્યો છે.
હા એ તો બરાબર જ છે ને આપણે જ્યાં જોઈએ ત્યાં આપણેે એઆઈ એઆઈ ને એઆઈ જ મળશે આપડણે મોબાઈલ ખોલીએ એઆઈ ગૂગલ પર સર્ચ કરો મોબાઈલ યુટ્યુબ રિકમેન્ડેશન આવે એ પણ એઆઈએલ એલ્ગોરીધામ પર કામ કરે છે એટલે આજ કલ એવું લાગે છે કે એઆઈ બધી જ જગ્યાએ છે પણ એક જરૂરિયાત પ્રશ્ન છે શું આપણે એઆઈ નો ઉપયોગ કરી રહ્યા છે કે આપણે એ આઈ ઉપ વધારે ડિપેન્ડ થઈ રહ્યા છે.
સાચું કહે છે. આ ઘર અઠવાડિે જે અને મને બી પ્રોજેક્ટ બનેલો હતો. ચાર જી પી ટીની તેની મે ચાર જી પપી ટી ની મદદ લીધી તો મારે
અ પર્યાવરણ પર નિર્ભર લખવાનો હત હતો. અને તો મને એટલી સરસ મુદ્દાઓ આપ્યા, કે ટીચર મારા મારા વખાણ કરવા લાગ્યા.
એવું છે.
હમ.
બરાબર છે, અરે પણ જે આજકાલના જે આપણા જેવા વિદ્યાર્થીઓ હોય છે. ના એક નવું ટ્રેન્ડ જોવા મળે છે. હોમવર્ક એ આઈ ને પૂછ એસે એ આઈ ને પૂછો, પ્રોજેક્ટ એ આઈ ને પૂછો. ક્યારેક તો એવું લાગે છે. કે સ્ટુડન્ટ્સ વિચારે છે કે આપણેે ભગવાન એ મગજ શા માટે આપ્યું છે જ્યારે બધા આન્સર્સ તો એ આઈ આપે છે.
હા હવે તો એઆઈ ના આવવાથી પછી, એવું લાગવા લાગે છે કે આપડણે આ શું થઈ, જશુ આપડું પોતાનું મગજ જ વાપરશું નહી આપડે.
એક્ઝેક્ટલી એજ કા વાત છે.
હમ.
પણ આ જે હેબિટ છે ને તે બહુ ડેન્જર જ બની જાય છે કારણ કે જો આપણે, પોતે થિન્કિંગ કરવાનું બંધ કરી દઈએ તો ક્રિએટિવિટી અને અન્ડરસ્ટેન્ડિંગ બંને વીક થઈ જાય, છે કે નહી.
હમ.
પણ આપણે જો એક વાત કહીએ ને કે જેવી રીતે સિક્કાના બે પહેલું હોય, એવી રીતે એઆઈ ના પણ પ્રોઝ અને કોન્સ બેવે છે, કે તમે જો એને સાચવીને એનો ઉપયોગ કરો છો તો એ તમારા માટે એક સારી વસ્તુ બની જાય છે જેનાથી તમે તમે નવી સ્કીલ્સ કે નવી વસ્તુ, તમારે નવું એક્સપિરિયન્સ જાણવા મળે છે, પણ જો તમે એના ઉપર ડિપેન્ડ થઈ જઓ તમે એના ઉપર રિલાઈ થઈ જાઓ છો કે બસ આટલું જ કરવાનું છે તો એ નહી રેતું બરાબર છે કે નહી?
હા. એ આઈ એક સારા મદદ નિશ જેવું છે, આપણેે એ આપડી જગ્યા ના લઈ શકે, જેમકે હોમવર્ક બેઠું કોપી કરીએ તો આપે કશું આવડે નહી, પણ જો આપડે કઈક નવું શીખ ખવુ હોય, જેમ કે નવી ભાષા કે ગીત ગાવાની રીત તો એ આઈ બહુ કામનું છે.
પણ એક વસ્તુ છે કે, આટલું બધું એ આઈ તો એ આઈ એ આઈ જો એઆઈ ના પ્રો શું છે કે એ આપણે બહુ જલ્દી ઇન્ફોર્મેશન મળી જાય છે, આપણને આપણે લર્નિંગ સપોર્ટ મળી જાય છે જેનાથી આપણે કઈ પણ વસ્તુને સમજી શકીએ છીએ ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ થઈ રહેલા છે, પણ એના અંદર કોણ શું છે કે જો સ્ટુડન્ટ જો અગર એ આઈ પર વધારે ડિપેન્ડ થઈ જાય, તો થિંકિંગ એબિલિટી ઓછી થઈ જશે, ઘણા એક્સપે એક્સપોર્ટ તો એમ કહે છે કે ફ્યુચરમાં એ આઈ હ્યુમન જોબ્સ રિપ્લેસ કરી શકે છે, આજકાલના જમાનામાં એટલું અનએમ્પ્લોયમેન્ટ છે, આપણા ઇન્ડિયામાં જ ઇન્ડિયામાં જ સિકસ સિક્સ પોઈન્ટ થર્ટી સેવન પર્સન્ટેજનું તો પોવર્ટી રેશિયો અનએમ્પ્લોયમેન્ટ રેશિયો બતાવે છે, હવે એને એ આઈ આપણે કોર ઇન કરેક્ટ ઇન્ફોર્મેશન એટલે આપણે એના પર બ્લાઇન્ડલી ટ્રસ્ટ તો કરવું જ ન જોઈએ. ને મેં તમારે શું કો કોઈ વાર તો બાળક અગર જો નાનું હોય વિચારે કે મે મોટો થઈને ડોક્ટર બનીશ. પણ એ જોઈ, કે આટલી બધી જ આપણે ઇન્ફોર્મેશન એઆઈ પરથી મળી જાય છે ચેટ જી પીટી સીરી ગૂગલ, પછી આપણે ડોક્ટર પાસે જવાનું કઈ થાય જ નહી, છે કે નહી.
હમ્મ, સાચી વાત છે.
કોઈ વાર એ ઉપાય આપણે ચાલી પણ જાય પણ કોઈ વાર ન ચાલે આપણે આપણે એના સાઈડ ઇફેક્ટ થઈ જાય. તો એના કરતા આપણે એ એવું એટલું બધું રિલાય નહીં કરવું જોઈએ થોડું ઘણું હોય તો ચાલે.
હા. અને મેં સાંભળ્યું બી છે કે હવે તો એ આઈ ફેશન ડિઝાઇનર પણ આવી ગયા છે. આપડે કેવા કપડા પહેરવા હા, આપણે કેવા કપડાં પહેરવા જોઈએ એ આપણા બોડી ટાઈપ પ્રમાણે જ સજેસ્ટ કરે છે.
શું વાત કરે છે. અરે ઓલું વચમાં તો ખબર છે ને લાસ્ટ ઇયરનું ગીબલી આર્ટ નીકળેલું હતું બધા પોતપોતાને એનિમેશનના ક્રિએટર્સ બનાવી દેતા હતા. તો તમે ક્રીએ એનિમેશન જ બની જાઓ ને માણસ બનીને શું કામ કરેલું છે તમે શું
ટલી કન્ફ્યુઝન નહી થાય. પણ હા હવે ડિફેક્ટ જેવી વસ્તુઓ બી સાચવ સાચ અહ સાવચેત કરવું પડે કોઈ આપણે ફોટો ખોફખોટી રીતે વાપરી નહી એનું બી ધ્યાન આપણે રાખ ખવું પડે એ આઈ માં જઈ ને.
હા એ આઈમાં સાયબર સિક્યોરિટીને તો રાખવું જ જોઈએ એટલે અરે તું એ ઓલું સાંભળજુ કે નહી કે હવે આપણી જે ગવર્મેન્ટ છે તેની જે સાયબર સિક્યોરિટીના જે જોબ્સ છે તે હવે એ આઈના ઉપર એ લોકોએ એના સાથે કનેક્ટ કરી દીધું છે કે અગર કોઈ પણ માણસ કશે પણ જતું હોય તો એ એ એ આઈ સી એને ડિટેક્ટ કરી શકે છે.
હઅ.
હા તોકી અને આપડી ઈજે આજે એટલા બધા આપણા દેશમાં જે આ બધા ક્રાઈમ થઈ રહેલા છે રેપ છે કે પછી અહ માઅ માલ-માલ પ્રેક્ટિસિંગ છે બ્લેક માર્કેટ છે એવું બધું જેટલું બી છે એને વાસ્તે આપણી ગવર્મેન્ટએ એક નવી એપ બનાવેલી છે. જેના અંદર આપણે ઈમરજન્સી નંબર્સ લાઈક હવે જો તમે અગર કઈ ફસાઈ ગયા હોય અહ કે આગ લાગી ગઈ હોય તો પોલીસને આવતા બહુ વાર લાગે અને મેટર સમજતા બી બહુ વાર લાગે. પણ હવે આ જેે ગવર્મેન્ટ જે એપ ડાઉનલોડ કરેલી છે એના અંદર શું થશે કે આપડે ઓપ્શન આવી જ જશે ઈમરજન્સી નો ઓપ્શન આવી જશે કે તમે કઈ અહ ઊંધું છતું કઈ થઈ રહેલું છે તમા સાથે તમે ખાલી એક બટન પર ક્લિક કરશો તો તમારે પોલીસ તરત ત્રણ મિનિટના અંદર પોલીસ તમારે ત્યાં મળી જશે. એટલે તા સ્પેશિયલ પોલીસ બનાવેલ.
હું ઓશ. સારું કામ કેહેવાય આતો.
એત તો હવે આપણા દેશમાં પણ એવી બધી વસ્તુઓ થાય છે તેના લીધે સરકાર પણ આવા બધા સ્ટેપ્સ લે છે સરકાર આટલું કરે છે તો પછી આપડે પણ સરકાર થોડુંક માનવું બી તો જોઈએ ને સરકાર ખાલી કયા કરે ને આપડણે એનું કઈ માનીએ ને એમ થોડી તોઈ ચાલે.
સાચી વાત છે. ટેકનોલોજી જેટલી સારી છે ને એટલી જોખમી પણ હોય શકે છે. આપણે સાવચેતના ના અહ આપને સાવચેતના રાખવી જ જોઈએ પણ ગમે તે કહો એ આઈ એ આપડી લાઈફ બહુ ઈઝી બનાઈ દીધી છે.
બેન ઈઝી બનાવેલી તો છે પણ સાથે આપણે ઘણા બધા પ્રોબ્લમ્સ પણ આવે-આવી ગયેલા છે. મે આપણે આટલા આળસુ થઈ જઈએ છે કે આપણે કશું બુક્સમાંથી ફાઈન્ડ આઉટ કરવાની જગ્યા પર આપણે અહ એ આઈ ના યુઝ કરીને નોટસ બનાવી લઈએ છીએ ને એવું બધું કરી દઈએ છે.
હમ્મ.
એજ. ચાલો હવે તો હવે તોરું ચાલ્યા કરે છે હવે.
બીજું શું કરીએ એ આઈ તો હવે સારું બી છે ને ખરાબ બી છે.
એક તો મેં તમારે કીધું કે સિક્કાના જેવી રીતે બે પહેલું હોય એવી રીતે બધી જ વસ્તુના પ્રોઝ બી હોય ને કોન્સ બી હોય. બસ તો હવે ચાલો.
દવા લો હવે તો સાવ પાગલ થઈ જશે. બહેન ના લગ્ન પ્લાનિંગ કરવું જેટલું આ જાણે આખું શહેર માથે લેવું.
તો એ આઈ પરથી કરી લો ને.
અરે બટ એ આઈ બી તો હવે એટલું બધું થોડી હોય કઈ.
ના ના તમે તમારા હિસાબે એ આઈ નું પ્લાન લઈ લઉ ને પછી એના ઉપર ફૂલ વેડિંગ પ્લેનર કરાવ દઉ કા તો વેડિંગ પ્લેનર કરીને બી એક એ આઈની એપ છે એના અંદર તમે તમે જેમ ઇન્સ્ટ્રક્શન આપશો જેમ ડેટ જેમ તમારા રિચ્યુઅલ્સ કોસ્ટમ્સ તમારા જે બી ટ્રેડિશન્સ છે, એના હિસાબે તમારે આખી વેડિંગ પ્લેનરની એક લેઆઉટ આઈડિયા મળી જશે. એ આઈડિયાથી પછી તમે તમારા જે ફાઇનલ તમારા વેડિંગ જે પ્લેનર હશે જે રિયલના વેડિંગ પ્લેનર છે તમારા હસ્તે. તમે એની લેઆઉટ મોકલી દેશો. તો એ તમારા કસ્ટમ્સ રિચ્યુઅલ્સ અને એને લેઆઉટ ના હિસાબે તમારી વેડિંગ પ્લાનિંગ કરી દેશે. તમારો ઈઝી થઈ જશે કામ જો સલાહ આપવાનું કામ છે. અને તમારે ખબર જ છે કે, મનુષ્યની ટેવ જ છે કે, લોકો સલાહ તો આપે જ વણ માંગી સલાહ પણ અમે તો આપીએજ. પણ એને પરોપકારી મનુષ્ય તો હવે આપણે જોઈએ તમારે જેમ ઠીક લાગે તે મેં તમારે આઈડિયા આપેલો છે તમારે આગળ લાગે તો તમે ટ્રાય કરી જાજો.
હા સરસ સાચું મેં ટ્રાય કરીને કઈસ
હા એજ ચાલો કય ભલે મળીયે મળીયે કાલે. બાય